હા બોલો.
હા તો આજે છે ને આપ આપણે દૈનિક જીવનમાં જે પ્રકાશ નું મહત્વ છે ને એના વિશે ચર્ચા કરીશું.
હા ખુબ સરસ ઉપયોગી વિષય છે.
હા પ્રકાશ વગર તો જીવનની કલ્પના કરવી પણ આમ મુશ્કેલ છે ને.
બિલકુલ. સવારનો પહેલો સૂરજનો પ્રકાશ દિવસની શરૂઆત કરે છે.
હા અને સુરત નો પ્રકાશ પ્રકૃતિનું બહુ મોટું આમ એક વરદાન છે.
હમ સાચી વાત તેનાથી પૃથ્વી પર જીવન સંભવ બન્યું છે.
અને પ્રકાશથી છે ને દિવસ અને રાત વચ્ચેનો ફરક પણ આપણને સમજાય છે.
હા. અને બધા જીવો પોતાની ક્રિયા સમય પ્રમાણે કરે છે.
હા ઘરમાં પણ પ્રકાશનું કેટલું બધું મહત્વ છે.
હા દીવો કે બલ્બ હોય તો અંધારું દૂર થાય છે.
હા અને અંધારામાં ચાલવો પણ મુશ્કેલ બની જાય એટલે તો.
હા પ્રકાશ હોય તો બધું સ્પષ્ટ દેખાય છે.
હા રસોડું હોય કે અભ્યાસ નું રૂપ હોય કે દરેક જગ્યાએ પ્રકાશ નુ તો બહુ જ જરૂરત
સાચી વાત યોગ્ય પ્રકાર પ્રકાશ હોય તો કામ સરળ સરળતાથી થઈ જાય છે.
હા અને કેવું કે ઓછો પ્રકાશ હોય ને તો આંખો પર ભાર પડે એટલે તો આપડે પૂરતો પ્રકાશ જોઈએ.
હા શાળામાં પણ શાળાઓમાં પણ પ્રકાશ ખૂબ જરૂરી છે.
હા એ તો છે જ અને કેવું કે વિદ્યાર્થીઓ સારી રીતે વાંચે અને લખી શકે તો સારું એટલે.
હા એને હોસ્પિટલોમાં પણ પ્રકાશ ની તો જરૂર ભય જ છે
હા ડોક્ટર અને નર્સ ને કેવું કે કામ કરવા માટે સરળતા રહે ને એટલે
હા રસ્તા પરના લાઈટ પર અ લાઈટ પણ ઘણા ઉપયોગી છે.
હા તેથી કેવુ કે અકસ્માતની શક્યતા આમ ઘટી શકે ને એટલે સુરક્ષા માટે પણ આમ પ્રકા સ કેટલું મહત્વપૂર્ણ છે.
સાચી વાત બગીચા અને જાહેર જગ્યાઓમાં પણ લાઈટ મૂકવા
હા કારણ કે જો લોકોને ચાલવામાં અને બેસવામાં પણ સરળતા રહે ને એટલે
હા તહેવારો દરમિયાન પણ પ્રકાશનું ખાસ સ્થાન છે.
હ કારણ કે જો રંગબેરંગી લાઈટ થી એમ ઉત્સવ છે ને વધુ સુંદર લાગે છે અને એમ ઘરની સજાવટમાં પણ પ્ર કાશનો બો જ મોટો એક ભાગ છે.
હા સાચી વાત વિવિધ પ્રકારની લાઈટથી અલગ વાતા સરળ બને છે.
હ અને આજે છે, ને ઉર્જા બચાવનાર લાઈટ પણ ઉપલબ્ધ છે, જ તેનાથી કેવું કે ઓછી વીજળી વપરાય ને એટલે સારું
હા આ પર્યાવરણ માટે પણ સારું જ કેવાય
હા એટલે તો વીજળી બચાવી અને દરેકની જવાબદારી છે, ને હવે તો
હા બિલકુલ દિવસમાં બંને તે બને તેટલો કુદરતી પ્રકાશ વપ વાપરવાનો પ્રયત્ન કરવુ જોઈએ
હા તેનાથી ઊર્જાની બચત થાય છે, ને હા એટલે કેવું કે ઘર પણ આમ પ્રકાશમય અને તાજું લાગે ને એનાથી
સાચી વાત ઓફિસમાં પણ યોગ્ય પ્રકાશ જરૂરી છે.
હ કામ કરવાની ગતિ અને ગુણવત્તા સારી રહે એનાથી
દુકાનમાં પણ પ્રકાશ ગ્રાહકને આકર્ષિત કરે છે.
હા વસ્તુઓ સ્પષ્ટ દેખાતી હોય તો પસંદગી સરલ બને પ્રકાશના લીધે
હા ખેતીમાં પણ પ્રકાશનું મહત્ત્વ છે.
હ પાક છે, ને સૂરજના પ્રકાશથી જ સારી રીતે વિકાસ કરે છે, એટલે એ પ્રમાણે પણ ખેતીમાં જરૂરત છે.
હા છોડ ઝાડ અને પ્રકાશ વગર ઉગતા જ નથી
હા પ્રકૃતિ ન સંતુલન પણ પ્રકાશ સાથે જ જોડાયેલું છે.
હમ પ્રકાશનું જ્ઞાનનું અ આકાશ જ્ઞાનનું પાન પ્રતીક માનવામાં આવે છે.
હા અંધકાર આજ આમ અજનાનનું પ્રતિક ગણાય છે. હા તે સકારાત્મક વિચારનું એક પ્રતિક પણ માનવામાં આવે છે.
સાચી વાત સાંજમાં સાંજમાં પ્રગતિ માટે પ્રકાશનો અર્થ મોટો છે.
હા તે કેવું કે નવી શરૂઆત ને એક સંદેશ આપે ને એટલે
હા. પ્રકાશનો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલું જ જરૂરી છે.
જરૂર હોય ને ત્યારે જ લાઈટ ચાલુ રાખવી અને ખાલી રૂમમાં લાઈટ બંધ કરી દે વી જોઈએ આવી છે ને નાની નાની આદતો મોટી બચત કરી શકે છે.
સાચી વાત હા હવે તો સોલાર ઊર્જા પણ પ્રકાશ સાથે જોડાયેલી છે.
હા સુરજના પ્રકાશમાંથી જે વીજળી બનાવી શકાય છે, ને હવે તો
હા આ ભવિષ્ય માટે ખુબ સરસ છે.
હ અને કેવું કે ઘણા સ્થળોને તો છે, ને સોલાર પેનલનો ઉપયોગ પણ વધી રહ્યો છે, હવે ત.
હા તેથી પ્રદુષણ પણ ઓછું થઈ રહ્યું છે.
હ અને કુદરતી આમ સાધનો છે, ને એનો સારો ઉપયોગ થાય છે, હવે તો
હા બાળકોને પણ પ્રકાશ નું મહત્વ સમજવું જોઈએ નઈ?
હ તેઓ કેવું કે નાનપણથી આમ સારી આદતો શીખી શકે ને
હા હા દરેક વ્યક્તિએ ઉર્જા બચાવવાનો સંકલ્પ કર
હ આથી તો દેશ અને છે, ને પર્યાવરણ બંનેને એક લાભ મળે છે.
પ્રકાશ વગર તો જીવન અધૂરું લાગે
હ એટલે તો પ્રકાશ નું આમ એક સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ બંને બોવ ખુબ જરૂરી છે.
હા. આ પ્રકાશ ઘણા બીજા ઉપયોગો પ્રકાશના બીજા ઘણા પણ ઉપયોગો છે.
હા જો સવારે છે, જ સૂરજ ઉગતા જ દિવસ ની શરૂઆત થાય છે, અને પ્રકાશથી સમય નો અંદાજ પણ આવે છે.
સાચી વાત છે, ઘરની સફાઈ કરતા સમય પ્રકા ઘરની સફાઈ કર
હા. ધૂળ અને ગંદકી સારી રીતે દેખાય એટલે
હા કપડા સુકવવા માટે પણ સૂરજ નો પ્રકાશ ઉપયોગી છે.
હ કપડા જલ્દી સુકાય અને તાજા લાગે
હા ઘરના છોડ માટે પણ પ્રકાશ જરૂરી હોય છે.
પ્રકાશ મળે ને તો છોડ લીલા અને તંદુરસ્ત રહે છે. હ. પણ મોટા ભાગના છોડને કેવું કે સુરજનો પ્રકાશ તો જોઈએ જ
હા પક્ષીઓ પણ સવારે પ્રકાશ સાથે પોતાનું દિવસ શરૂ કરે છે.
હ તેઓ કેવું ખોરાક શોધવાનું આમ નીકળે છે, ને તો પ્રાણીઓ પણ દિવસ અને રાત આ આ જ પ્રમાણે વર્તન કરે છે.
હમ આ બધું પ્રકાશ સાથે જોડાયેલું છે.
હ શહેરમાં કેવું કે રાત્રે સ્ટ્રીટ લાઈટ ઘણી ઉપયોગી છે ને?
હમ સાચી વાત ચાલનાર ને વહા ચાલનાર ને વાહનો બંને ને મદદ મળે છે.
હા અને રેલવેસ સ્ટેશન પર પણ પૂરતો પ્રકાશ હોય છે, ને તો મુસાફરોને આવા જવામાં આમ સરલતા ર હે છે.
હમ બસ સ્ટેન્ડ પર પર લાાઈટ જરૂરી હોય છે.
અને લોકોને મહિતી વાંચવામાં પણ બો સરળતા મળે આનાથી
સાચી વાત એરપોર્ટ પર પણ પ્રકાશ ખુબ મહત્વપૂર્ણ છે.
હા ત્યાં કેવું કે ઘણી ક્રિયાઓ આમ સતત ચાલતી હોય છે. અને આ કારખાનામાં પણ યોગ્ય પ્રકાશ હોય તો કામ સારું થાય
સાચી વાત કામ દરોને વસ્તુઓ સ્પષ્ટ દેખાય
હમ પ્રકાશ હોય તો ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય
સાચી વાત કામની ગુણવત્તા પણ વધે છે
હા બિલકુલ લાઈબ્રેરી માં પણ છે ને શાંત અને યોગ્ય પ્રકાશ હોય છે ને તો વાંચન માટે એ બહુ આમ સારું પડે છે
સાચી વાત સંગ્રહાલયમાં પણ પ્રકાશ નું ખાસ આયોજન હોય છે
હા વસ્તુઓ સારી રીતે જોઈ શકાય ને
હા રંગ મંચ પર પણ પ્ર આકાશનો ખાસ ઉપયોગ થાય છે
એટલે દર્શકો નું ધ્યાન યોગ્ય જગ્યાએ આમ જઈ જાય છે ને એટલે
સાચી વાત ફોટો લેવામાં પણ પ્રકાશનો મોટો ભાગ બજાવે છે
હ સારા પ્રકાશ નો ફોટો કેવું કે સ્પષ્ટ આવે છે હલો
હલો
સંભળાય છે ને તમને
હા
અને કેવું કે વિડીિયો બનાવવામાં પણ પ્રકાશ બહુ જરૂરી છે
સાચી વાત ઓછો પ્રકાશ હોય તો વિડીિયો સારી રીતે દેખ ખાતું નથી
હા અને કેવું કે વરષના દિવસોમાં છેને પ્રકાશ ઓછો હોય છે એટલે ને દિવસમાં પણ લાઈટ વપરાવી
હા શિયાળામાં દિવસ નાના હોય છે એટલે સાંજ જલ્દી
હા અને કેવું કે ઉનાળામાં તો દિવસ લાંબા હોય એટલે કુદરતી પ્રકાશ વધુ સમય સુધી મળે છે એવું છે હા અને આપડે પ્રકાશ ને એના પર વાત કરીએ ને તો એટલી બધી વાત તો મળે ને કે ઓછી જ ના થાય પણ મને તમારા સાથે વાત કરવામાં ખુબ આનંદ આવ્યો આપડે છે ને ચો હા આપણેે છે ને ચોક્કસ થી એના પર ફરીથી ચર્ચા કરીશું
ચોક્કસ મળી